હલો.
હલો.
મારો અવાજ આવી રહ્યો છે મિત્ર.
હા અવાજ આવતો છે.
શું કરી રહ્યા છો.
કઈ નહીં બેસી આરામ
ત્યારે તમે શું કોલેજ કરી રહ્યા છો કે પછી ઘરે જ.
હા મારી કોલેજ ચાલતી છે.
તો તમારે કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે.
કોલેજ લાઈફ સારી ચાલી રહી છે ભણવાનું ચાલતું છે.
બરાબર તો આ તમે અત્યારે ફ્ર્રી જ છો ને?
હા, હું ફ્રી જ છું.
તો ચાલો આપણે આજે એક ટોપિક પર વાત કરીએ.
હા વાત કરીએ.
ટો-ટોપિક નું નામ સે પરિવાર.
હા.
તો પરિવાર એ માત્ર કેટલા કેટલાક લોકો નો સમૂહ નથી પરંતુ પ્રેમ સા સંસ્કાર સહકાર અને સમાજની બનેલું એક પવિત્ર બંધન છે. માણસ જીવનમાં કઈ શીખે છે તેની શરૂઆત પરિવાર થી જ થાય છે. પરિવાર જીવન ની પ્રથમ શાળા છે. જ્યાંથી આપણે બોલવું ચાલવું માન આપવું અને સારા ખરાબને ઓળખ કરવી શીખે છે. પરિવારમાં માતા પિતા આપણા પ્રથમ ગુરુ હોય છે. તો દિવસ રાત મહેનત કરીને આપણું પાલન પાલન પોષણ કરે છે. પોતાની ખુશી ત્યાગી ને આપણ નો સપનાઓ પૂર્ણ કરે છે. માતાનો પ્રેમ અને પિતાનો સંઘર્ષ આપણા ભવિષ્યને મજબૂત બનાવે છે. દાદી, દાદ, દાદી તથા નાના નાની આપણ ને અનુભવ અને સંસ્કૃતિનો વારસો આપે છે. જ્યારે ભાઈ બહેનો જીવનમાં સાથ મિત્રતાને સમજણ શીખવે છે. તો તમારો તમે પણ કંઈ કહી-કહી શકો છો આ વિશે.
હા, હું પણ કઈ એમને કઈ કહેવા માંગુ છું પરિવાર વિશે.
હા.
પરિવાર એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જયારે બાળકનો જન્મ થાય છે. ત્યારે તે સૌથી પહેલા પોતાના પરિવાર ને ઓળખે છે. પરિવાર આપણને પ્રેમ, લાગણી, સંસ્કાર શિસ્ત, જવાબદારી અને જીવન જીવવાની રીત શીખવે છે. સાચા અર્થમાં પરિવાર એ માત્ર એક ઘર નથી. પરંતુ પ્રેમ વિશ્વાસ અને એકતાનું મંદિર છે. દરેક વ્યક્તિના જીવનમાં પરિવારનું સ્થાન સૌથી ઊંચું હોય છે. દુનિયામાં પૈસા, સંપત્તિ અને સફળતા ફરી મેળવી શકાય પરંતુ સારો પરિવાર અને પરિવાર નો પ્રેમ સરળતાથી મળતો નથી. પરિવારમાં દાદા-દાદી, માતા-પિતા, ભાઈ- બહેન ને અન્ય સભ્યો હોય છે, દરેક વ્યક્તિની પોતાની અલગ જવાબદારી હોય છે. દાદા-દાદી આપણને અનુભવ અને સંસ્કાર આપે છે. માતા-પિતા આપણું પાલન પોષણ કરે છે. શિક્ષણ આપે છે, અને જીવનમાં આગળ વધવા માટે સતત મહેનત કરતા રહે છે. ભાઈ-બહેન આપણા સોથી સાચા મિત્રો બની જાય છે. અને પરીવાર એ ખુબ અગત્યની વસ્તુ છે. આપણા જીવનમાં હોવી ખુબ જ આવશ્યક છે. તમે કઈ હજુ કેવા માંગો છો પરિવાર વિશે?
હા, તમારી વાત તદ્દન સાચી છે, આજના આધુનિક માં યુગમાં લોકો વ્યસ્ત જીવન જીવે છે. મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયાને કારણે પરિવાર સાથે બેસીને વાત કરવાનો સમય ઓછો થાય છે. સંયુક્ત પરિવાર હવે નાના પરિવારમાં બદલાઈ રહ્યો છે. પરંતુ યાદ રાખવું જોયએ કે સુખી જીવન માટે પૈસા કરતા પરિવાર વધુ મહત્વનું છે. પર પરિવારમાં એકતા હશે તો જીવનમાં દરેક મુશ્કેલી સરળ બની જશે. મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ ન હોવો જોઈએ. પરસ્પર વાતચીત, સમજણ અને સહનશીલતા પરિવાર ને મજબૂત બનાવે છે. પરિવાર આપણને શીખવે છે કે એકતામાં જ શક્તિ છે. તો હવે તમે કઈક કેવા માંગો છો?
હા તમે જેમ કીધું કે આજના આધુનિક જગતમાં આ મોબાઈલ, ટીવી આના કારણે પરિવાર સાથે બેસે તો ખરું પણ એ સાથે વાત નથી કરી શકતું એ પણ એક ખરી બાબત છે.
બીજું આપડે કહીએ તો પરિવાર આપણ ને માત્ર. ભોજન, રહેઠાણ આપતું નથી પરંતુ મુશ્કેલીના સમયમાં હિંમત પણ આપે. છે કોઈ પણ મુશ્કેલી આવતી હોય તો પણ પરિવાર આપણે હમેશા મદદરૂપ બને છે જ્યારે આપણે નિરાશ હોઈએ ત્યારે પરિવાર આપણે પ્રોત્સાહન આપે છે જ્યારે આપણે સફળ થઈએ ત્યારે સૌથી વધુ ખુશી પણ પરિવારને જ થાય છે બીજા લોકો તો ઈર્ષા કરતા હોય છે. પણ આપણું પરિવાર જ આપણને સૌથી ખુશીમાં ભાગરૂપ મદદ આવે. આજના સમયમાં લોકો પોતાના કામમાં ખુબ વ્યસ્ત બની ગયા છે. તમે કીધું તેમ મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયાના કારણે પરિવાર સાથે બેસવાનો સમય પણ ઓછો થઈ ગયો છે. પરંતુ પરિવાર સાથે થોડો સમય પસાર કરવો ખુબ જરૂરી છે. સાથે ભોજન કરવું વાતચીત કરવી અને એકબીજાની લાગણીઓ સમજવી એ સંબંધોનું મજબૂત બનાવે છે.
સંયુક્ત પરિવાર અને એકલ પરિવાર બંનેના પોતાના ફાયદાઓ છે. અને ગેરફાયદા પણ સંયુક્ત પરિવારમાં બધા સભ્યો સાથે રહે છે. તેથી પ્રેમ, સહકાર અને જવાબદારીની ભાવના વધુ વિકસે છે. બાળકોને વડીલો નો અનુભવ મળે છે. એકલ પરિવારમાં સ્વતંત્રતા વધુ હોય છે પરંતુ દરેક જવાબદારી થોડા સભ્યો પર જ આવી જાય છે. તો નાનું પરિવાર હોય તો એ વધારે ખુશીથી રહી શકે એવું માનવામાં આવે છે, તમારે કઈક કેવું છે. એના વિશે.
હૂ પણ કહીશ. પરિવારનો સાચો અર્થ એ જ છે એક બીજાની લાગણીઓ સમજવી. એકબીજાને સમય આપવો અને એકબીજાનું માન રાખવું. પૈસા જીવન માટે જરૂરી છે પરંતુ પૈસા થી પરિવારની ખુશી ખરીદી શકાતી નથી. સાચી ખુશી તો પરિવાર સાથે બેસીને વાત કરવામાં એક સાથે ભોજન કરવામાં અને એકબીજાની ચિંતા કરવાવામાં છે. આ તે આપણે સૌ એ સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણા પરિવારને સમય આપીશું, માતા પિતાને આદર કરીશું. વડીલોની સલાહ માનીશું અને પરિવારની એકતા જાળવીશું. કારણ કે જે વ્યક્તિ પોતાની પરિવારની સાચવેત છે. તે સમાજ અને દેશને પણ સાચવી શકે છે. પર પરિવાર માત્ર સુખમાં નહીં પરંતુ દુઃખ માં પણ આપણો સાથ આપે છે, ત્યારે આખી દુનિયા આપણે મોઢું ફેરવી લે. ત્યારે પરિવાર આપણને આપણો હાથ પકડીને આગળ વધારવા માટે હિંમત આપે છે. પરિવાર આપણને જીવન વનમાં પડી ગયા પછી. ફરી ઉભો થવાનું શીખવે છે. પરિવાર આપણને સંસ્કાર આપે છે, સત્ય બોલવું ઈમાનદાર રહેવું. મોટા લોકોનો આદર કરવો, નાના પ્રત્યે ન પ્રેમ રાખવો. દુઃખી વ્યક્તિની મદદ કરવી આ બધા ગુણો આપે છે, પરિવારથી જ. શીખે છે, જો પરીવાર મજબૂત હોય તો સમાજ અને દેશ પણ મજબૂત બને છે. હવે તમે કઈ.
હા હું તો કહેવા માંગુ છું. પરિવાર માં પરસ્પર વિશ્વાસ રાખવો એ પણ ખૂબ જરૂરી છે, જો પરિવારમાં. દરેક સભ્યો પર એક વિશ્વાસ હોય. તો પરિવાર વધારે સારી રીતના રહ્યા રહી શકે છે. જો વિશ્વાસ ન હોય તો સંબંધો નબળા પડી જાય છે. સત્ય બોલવું, એકબીજા નુ સન્માન કરવું અને જરૂર પડે ત્યારે મદદ કરવી. એ સારા પરિવારની ઓળખ છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં પરિવારને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. વસુદેવ કુટુંબકમ નો અર્થ છે કે આપણી દુનિયા એક પરિવાર છે. જો આપણે પોતાના પરિવારને પ્રેમ કરી શકીએ, તો સમાજ અને દેશને પણ પ્રેમ કરી શકીશું. પરિવારમાં મતભેદ થવું. સ્વાભાવિક છે, પરંતુ મનભેદ ન થવા જોઈએ ગુસ્સા કરતા પ્રેમ વધુ શક્તિશાળી છે. માફી માંગવી અને માફ કરવી એ સંબંધને લાંબા સમય સુધી જીવંત રાખે છે. વિદ્યાર્થી તરીકે આપણી પણ કેટલીક જવાબદારીઓ છે. આપણે પણ માતા પિતાનું આદર કરવું જોઈએ. કોઈ દિવસ એમનું અપમાન નહી કરવું જોઈએ. એમની મદદ કરવા જોઈએ. એમના દરેક કામમાં આપણે એમને હાથ આપવો જોઈએ. પરિવાર આપણને જીવનના દરેક તબક્કે સાથ આપે છે. બાપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પરિવારનો પ્રેમ અને આશીર્વાદ આપણને મજબૂત બનાવે છે. પરિવાર વગરનું જીવન અધૂરું લાગે છે.
હા, તમારી વાત તદન સાચી છે.
એટલું જ કહી શકીશ કે પરિવાર એ ભગવાનની સૌથી અમૂલ્ય ભેટ છે. પરિવારમાં પ્રેમ હશે તો જીવનમાં સુખ હશે. પરિવારમાં એકતા હશે તો મુશ્કેલીઓ પણ સરળ બની જશે. હવે તમે છેલ્લે કઈ કહેવા માંગશો પરિવાર વિશે.
હા તમારી વાત પણ તદ્દન સાચી છે, તમે પણ તમારા પરિવાર સાથે રહેતા હશોને.
હમ્મ, હું પણ મારા પરિવાર સાથે જ રહું છું. અને પરિવારમાં સારી રીતના રહીએ છીએ અમે.
હમ્મ તમારા પરિવારમા કેટલા સભ્યો છે.
મારા સઈઆરમાં અમે પાંચ સભ્ય છે ને સાથે અમારે દાદા દાદી પણ રહેતા છે. એટલે સાત આઠ જણા અમે રેતા છીએ.
બરાબર.
તમારે પરિવારમાં કેટલા જણ રેતા શો તમે.
અમારા પરિવારમાં પણ પાંચ જ સભ્યો છે.
હમ્મ.
પરિ પરિવાર વગર જીવવું ખૂબ અઘરું છે.
હમ્મ પરિવાર વગર હમ્મ. ખરી બાબત છે પરિવાર વગર જીવનને અધૂરું જીવન ગણાય.
હા. તો ચાલ મિત્ર તમ તમે આટલો સમય આપલા બદલ ત ખૂબ-ખૂબ આભાર.
મને પણ તમારી સાથે સાથે વાતો કરીને ખુબ સારું લાગ્યું પછી આપણેે પાછી વાતો કરીશું.
ઓકે ચાલો પછી.